હલો.
હલો જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ, મજામા. તમે કેમ છો?
તમારું શુભ નામ?
હ મારું શુભ નામ જ્યોતિ. હ આમાં આવતું જ હશે ને કે રાધા આવે છે?
ના આવે તો છે એક સેકન્ડ જોવું હા એ જ છે જો
હા હા બરાબર ન તો મારું સાસરીનું નામ રાધા છે.
હજ રાધા જ બરાબર આપ તમારામાં એવું છે? કે જે લોકો એને સાસરીમાં આપડામાં નામ બદલાય ને જે એ નામ રાખે. ખવાતી છે ને સાસરીયા લોકો એ નામ થી બોલાવે ને જે એ લોકો ના આપણા ઉપર લેણું હોય. અને એ આપણને આપણા નામથી બોલાવે ને જે આપણા પિયર નું નામ હોય તો પછી આપડું લેણું હોય એવું કઈક હોય.
હા તો સરસ નવું સાંભળ્યું. તો મારે તો મારા પતિ દેવ નથી બોલતા મારા પતિદેવ નથી બોલતા બાકી બધા બોલે છે તે લોકો એટલે નવ નવું નામ જ બોલે છે.
હા તો મારા ઘરમાં મારા જોડે બી એવું છે મારું જે મારું રશ્મિ નામ રાખ્યું હતું ને લગ્ન પછી તો મારી જેઠાણીની સાસુ એ બધી બોલે રશ્મિ બીજું મન કોઈ ના બોલાવે મા મારા હસબન્ડ પણ મને નીલમ જ કે રશ્મિ ના કેે એટલે એમનેને મારું સારું ના જે રશ્મિ રશમિ કરે ને એટલે એ લોકો અને હું સેવા કરે જાઉં મને કશું ના મળે.
હા તો પછી આ રીતે જ લેણું હશે હલા આવી રીતે જ લેણું હશે. મારે સાસરીમાં બધા કે અને આજુબાજુ માં પડોશી ને કે કે હા રાધા આવી છે કે રાધા જશે. જસે કે આવવાની છે કે આવતા મહિને.
હા એટલે આપડે પીઠ પાછા આપડા પેલા નવા નામથી જ આપણને એ નામ એટલા માટે પાડે આપણા સમાજમાં એવું છે કે નામ એટલા માટે પાડે કે છે ને એ લોકોનું લેણું હોય આપણા ઉપર આપણને એ યુઝ કરી શકે મતલબ આપણે એમનું કહ્યુંમાનીએે એવી રીતે એટલે સમજ્યાને આયું મેં બી અહિયાં આ લોકો ના મોઢે જ સાંભળેલું છે હા.
એટલી ખબર હતી કે જે નવું નામ પાડીએ એજ વાપરવાનું એજ ઉપયોગ કરવાનું ને એના એ નામથી જ બોલાવાનું તો એ મારા જીવન માટે સારું રહે તો આ તો ખરું લેણું છે.
આપણા જીવન માટે નહી હોતું એ એ લોકોના સાસરિયાના જીવન માટે સારું હોય.
આ મે પહેલી વાર સાંભળ્યું આટલા વર્ષોમાં મને આટલી જ ખબર હતી.
રિયલાઈઝ બી કર્યું છે કારણકે જે મને સાસરીના નામ થી બોલાવે છે ને એજ લોકો ઉખડેલા છે જે બાકી જે મને મારા નામથી બોલાવે છે ને હેપી હેપી તો મને તો આડોસ પાડોસમાંથી પૂછે ને
તમારું વાળું તમારું વાળુ એટલે તમે કાલે પરમદિવસે આપડે ફોન થયોને. તો મેં કીધું આ દેખાય પણ છે નામ અને ભાભી નો તો નંબર સેવ છે તો કેમ દેખાય મારા કાકાની વહુનું
ના આ તો મારું પ્રોફેશનલ નામ છે નીલમ બાકી મને છે ને પિયરમાં નીલું નીલું. અહીંયા મારા હસબન્ડને નિલું નહી ગમતું એટલે નિલમ નિલમ કરે. એટલે અડોસ પડોશી બધા મને પુછે ને તારું નામ શું છે એટલે હું નીલમ જ કહું બધા ને રશ્મી ના કહું. રશ્મિ નથી બનવું મારે રશમિ બે માટે બરાબર મારે રશ્મી નથી બનવું.
એટલે અમારે છે ને આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે.
બરાબર હા તો સારું ત્યાં
લોકો
એટલે તમે કોઈ તમે કોઈ ભાગ લો છો તમે કોઈમાં ભાગ લો છો. તમે તમને આવડે નૃત્ય ડાન્સ તમને બધું આવડે?
એટલું બધું પ્રોફેશનલ ના આવડે પણ હવે આપણે આપણું માતૃભાષાનું જ ગીત કરવાનું છે. હમ હા એટલે તો બીજી બીજી ભાષાનું પણ જયારે અ જ્યારે માર્ચમાં બ તમિન નવ વરસ આવે. આપણી માતૃભાષાનો નવો વર્ષ આવે ગુજરાતી નો આવે. અને બધાનું નવુ વર્ષ આવે ને ત્યારે વળી સંસ્કૃત વાળા સાંસ્કૃતિક રાખે. કે આપણે ભારતનું નવું વર્ષ ક્યારે બન્યું તો આ સાંસ્કૃતિકની જે એ તારીખ હોય ને ઈ ગણે ત્યારે એ લોકો માર્ચ ને એપ્રિલમાં જે આપડું આપણું કેમ નવું વર્ષ આવે છે. ત્યારે લોકો સંસ્કૃતની ક્યાં સંસ્કૃત ના આખા સમાજ વાળા છે ને એ એ એ નવુ વરસ રાખે તો એમાં પછી તમે જે ગ્રુપ બનાવીને જે ભાષાનો ડાન્સ કરો બધી ભાષાના ડાન્સ ને અ બધાને અ આ કરે આમંત્રણ આપે એમ.
બરાબર,
એટલે હું આવી તે દિવસે જ ઘરેથી અ પોણા સાતે નીકળી સાત વાગ્યાની મીટિંગ હતી પછી પોહચ્યા દોડી દોડીને જેના ઘરે પ્રેક્ટિસ નું નક્કી થયું હતું મેં કીધું તમે ચાલુ કરી નાખો ચાલુ કરી નાખો એટલે પતિદેવ ને મેં કીધું જો કોઈ રાજ હો કે નહી સમાજમાં ને દુનિયામાં મારી કિંમત છે કે બધા રાહ જોવે છે. કે તમે આવો સાચે એવું જ થયું. અને ત્યાં મોટા અંકલ પણ છે આપડા પ્રમુખ પણ છે અને બધા આવી ગયા હતા બધા આવીગયા ને બધા કેતાતા સ્વાગત છે સ્વાગત છે બેન તો સીધા આવ્યા. તો પછી બધા હસતા હતાા કે તો ત્યાં જ અમે મીટિંગ કરી લેત ને બીધા બેન સીધા દોડી દોડીને આવ્યા અમે કીધું હા હા કાકા ત્રણ વાગે તો હુ ઘરે પોહોંચી પછી મીટિંગ કરી પછી મારા ઘરની બાજુમાં જ એક જગ્યા એમનું મોટું ઘર છે. બહુ મોટું ઘર છે તો એમની ઘર જ પ્રેક્ટિસ રાખી દી તો ત્યાં વિશે પહચ્યા હું ને આ બેિલ કહું છું ને જે એકાવન વર્ષના છે. મારી સાથે એજ મને લઈ ગયા અને એ કે હા તમે લોકો તો આ જે મીટી આયોજિત કરી હતી એમાં હતા ને તો કે તમે વીસ મિનિટ લેટ છો. મેં કીધું હા ભાભી ડાયરેક સીધા આવ્યા હા ભાભી તો ડાયરેક્ટ સીધા એટલે આજુબાજુ મીઠાઈ દેવા ગઈ ને તોય મેં કીધું હા, જો તમ લોકોને ઘરનાને મારી કદર નથી. બિલ્ડિંગ વાળા ને મારી કદર નથી ના પછી ઘરે આવી પોળા દસ એટલે પેલો દિવસ હતો એટલે બપોરે તો અમે ત્રણ વાગ્યા એટલે બાજુ વાળા રસોઈ બનાવી દીધી એટલે તૈયાર હતી અમારે એકબીજા ન એટલો છે, બહુ સાથ સહકાર છે.
અચ્છા અચ્છા તો સારું છે સારું કેવાય તો બહુ જ એટલે બાજુ વાળા તમારે એ ક્યારે ના હોય તો તમે એમને મદદ કરી લેતા હશો. ઘરમાં ક્યાય જરૂર
અમારે જો હું આખો મહિનો અહીયાં જ હતી તો બાજુના બેય અ મહિલાઓ નતા તો એમના પુરુષોને ને મારા અ અમારા ઘરનું એટલે મારે એ સાંજ નું જમવાનું તો રોજ નહી પણ એમ મને એમ કે આપડું ઘરનું બનાવીશ તો એ લોકોનું પણ આપી દઉ કેટલું મહિનો બે મહિના બાર નું ખાશે એમ એટલે અમારે એટલો સંબંધ છે એટલે અમને તો આ વાત વધારે જે તમે કહો ને પારકાની ને પોતાની ને આપણા જ સંબંધી હોય સગા સંબંધીઓ
હા,
તો અમને તો વધારે અહીં અહીયાં રહીએ છીએ આખું વરષ
હા, તો કવ ને જે આપડા સગા સંબંધી ના હોય ને જે સગા સંબધી ના હોય ને એ તો બી આપણા કરીબ રે આપડી નજીક રેય બાકી જે સગા સંબંધી હોય ને એજ આપણને ઉખડે ઉખડે લગે આપણા જોડે થી એવું હોય છે બધી જ બધા સાથે એવું હોય છે.
પણ તમને તો અમને તો વધારે લાગે કારણ કે અમારો અહીયાં કોઈ નહી અને હું અડધી રાત્રે ફોન કરું કે કાય ના કહું પેલા દિવસે ભાખરી માતૃભાષાની ભાખરી લઈ આવી હતી મમ્મી એ બનાવી દીધી હતી એટલે
હા હા
એ તો આરામ થી મોણ વાડી બનાવે એટલે સરસ ત્રણ ચાર દિવસ હાલે એટલે હું તો રોજ સવારે ચાર નાસ્તા માં એ જ ખાઉં
બરાબર
તો ભાભી એ જમવાનું આપ્યું સાંજે પતિદે વને કીધુકે મેં કીધું કે હું હસ્તી તી મેં કીધું હું સોળ ઓગસ્ટે નવરી થઈશ તમે મને મો કલી એટલે બાર જ જમતા તા ને હવે સોળ ઓગસ્ટ થી ઘરમાં રસોડું ચાલુ કરીશ એ મસ્ત તો સાંજે મેં તો ચા ભાખરી ખાઈ લીધી મસ્ત આ મીટિંગમાં જયા પેલા છ વાગે ખાઈ લીધું અને દીકરાને પણ ભાવે એટલે મેં ખાલી બાજુ વાળાને કીધું ભાભી એને છે ને ખાલી ચા બનાવી દેજો એમ કારણ કે આટલી વેલી ચા કેવી રીતે બનાવી જવ
સાચી વાત છે હા.
તે તો રસોડું ચાલુ થઈ ગયું કરવું જ પડે
હા. આજે ગુરુ પૂર્ણિમા છે તો આજે તમે કઈક કર્યું છે તમે ગુરુ માટે તમારા કઈક
ના હજી તો આજ જો હા, પણ હજી તો કાઈ નથી કર્યું સાંજે સત્સંગ છે.
બરાબર સત્સંગ છે એમ ને. બરાબર તમારા ગુરુ કયા એમ તમારા ગુરુ કયા
હા આ હરી ઓમ ના ગુરુજ
અચ્છા હરિ ઓમનાથ ગુરુ છે અને અમારા તો પેલા સાંઈ ટેવરામ તમે ઓળખતા જ હશો ને સાઈ ટેવરામ સતનામ સાક્ષી એના એ છે અમારો ગુરુ છે
અહિયાં પણ બધા પંથ ચાલે છે અહિયાં ત્યાં કરતા વધારે આધ્યાત્મિકતા અને તમે જે કર ને સગા સંબંધ તો અમે તો બે મહિના અમને તો ઓર આકડું લાગે સુગર મળવાની જ હોય ફૂલ ઓફ સુગર ડાયાબિટીસ થવા ની જોઈએ
બરાબર.
અને અહિયાં તો મારે હ એમ કવ તો અહિયાં બધા ભગવાન ના બધા યોગી આજુબાજુ વાળા જ મારા અમારે હું જાઉં બાજુવાળા જાય તો એકબીજા ના પતિ દેવને સાંજ નું જમવાનું તો
બરાબર.
ખાલી રજા ના દિવસે ના સાચવીએ કે આપડે બહાર જઈએ તો ના સાચવીએ હમણાં બાજુવાળા ભાભી અ
હમ્મ એ બાજુ વાળા ભાભી એ કઈ કાસ્ટ ના તમારી જ કાસ્ટ ના
પંજાબી છે પંજાબી છે એમના પતિ શાંત થઈ ગયે વર્ષે
ચ્છા ઓકે.
હમ્મ. તો એ દીકરાને મૂકી આવ્યા ત્યાં. બારમું ધોરણ પત્યું અને જયારે આવવાના હતા હજી બધું સમેટ્યું નથી. અભી, વિચારે છે શું કરવાનો. મોટો દીકરો ત્યાં જ હતો નાના દુકાને લઈને આવ્યા. એડમિશન વગેરે માટે, તો એ આવાની જે તારીખ હતી ને તો બે દિવસ પેલા એને એમ કે મોજ છે. આમ છે. તેમ છે. પછી આવી ગ્યા. તો એમનો તો આખો ડાબો હાથ પકડાઈ ગ્યો.
બરાબર.
હા તો એ ત્રણ ત્રણ અઠવાડીયા અહિયા જ હતા. એકવીસ દિવસ હા દીકરાના જે શાળામાંથી બધા કાગળિયા લેવાના હતા. હ, બધું બધું લેવાનું કરવાનું હતું, તો ત્રણ અઠવાડયે અ મારી જ જવાબદારી હતી.
બરાબર.
અ નાસ્તો. બપોરનું જમવાનું, રાતનું જમવાનું પછી બપોરનુંને મારુને એમનું, આ સવારનું નાસ્તાનું સેટ નતુ થાતુ પછી મેં બે દિવસ પછી ના કીધુ. અને ત્યારે રજાઓ જ હતી આ બે મહિના પેલાની વાત છે. તો બધ મારી ઉપર જ જવાબદારી હતી કારણ કે એમનો એક હાથ જ નતો હાલતો. તો એમનું બનાવી જ દેવું પણ જેવું બનાવ ભલે દાળ, ભાત એ ખાયલી એમ. ખીચડીએ ખાઈલે, ગરમી પણ એટલો અમારો આમ સંબંધ છે. એમ
ઘણી વાર તો આપણા જે પોતાના સગા સંબંધી કરતા બીજે પરાય લોકો હોય ને, એમની સાથે આપણા રિશ્તા સારા રહે એમ સમજે. અન્ડરસ્ટેન્ડિંગ બેસી જાય એમની જોડે.
અને જે ભાભીનું કહું છું ને, મારા દીકરાની માલ
જે લોકો હોયને, પો તાના જે રિશ્તેદાર હોયને, એ તો બળતરા બળતરાના જેલેસી જેલે માં જ પૂરા થઈ જાય. એમને તે બીજાનું કોક કશું સારું દેખાય જ નઈ. એ થોડું બી સારું પહેરે ખાય કે કમાય કે રેય ને, એ બીજાને ના દેખાય છે પોતાના રિલેટિવ્સ હોય ને, એટલે એમને એવું એવું જ ચાલે.
અને એ ભાભી એજ મારા છોકરાને મારી ડિલિવરી અહિયાં જ થયેલી છે.
હમ્મ હમ્મ,
જ્યાં સુધી સાસુ માં આવ્યાને, ત્યાં સુધી એ ભાભી જ મારા દીકરાને, મોટો કર્યો સાચવી દીધું, માલીશ માલીશ કરી દીધી કોઈ એકબીજાનું નામ,
હા તો કવ છું ને એવું જાણે લોકો તો બી કરી લેમ, જાણતા હોય ને એ તો.
એ ભાભી એ બધું જ સાચી દીધું તુ, અમુક થાકતી તી ગરમી હતી. બઉ ગરમી, એટલે તોય હું સાચવતી તી કે ના ના એમ, તો સાચવવું તો પડશેને, સાચવતી તી અમે અહીંયા એક, જે સ્ત્રીઓ પણ મહિલાઓ પણ જાય આજુબાજુ તેમના પતિદેવનું અમે એકબીજ બીજાનું જમવાનું સાંજનું સાચવી જોઈએ, બપોરે તો લોકો ઓફિસ જ આજુબાજુનું જ સેટ કરે, બાકી સાંજનુ તો અમેજ સાચવી લઈએ, એટલે અહીંયા એટલું અમે અળધી રાત અમે ટેન્શન મા હોય, કે જો તાળું તાળું મારીને અડધી રાત્રે, ન કરે નારાયણ મારે અ દવાખાને જાવું પડે ને તો એકબીજાની ચાવી, એકબીજાના ઘરે પડીજ છે.
આતો સારું કેવાય.
આટલા વર્ષોમાં બે વારજ એવું થયું છે, આટલા વર્ષોમાં, હા સાચ સરકાર બહુ છે, એટલે અમે ત્યાં આવીએ તો અમને કેમું થાય, વિચાર કરો. અહિયાં અડધી રાત્રે મને ચિંતા ના હોય, હું મારા છોકરાઓ છે, ઐયા ઓ બધું મૂકી દઉ હળ તે પણ મને જરાય ચિંતા ન હોતે, હું મારે એટલા વર્ષ સોમા તો અ